હલ્લો બોલો બોલો સ્મિત ભાઇ કેમ યાદ કર્યા,
કઈ નહી હું કવ હું શૈલેષ ભાઈ કરતા હશે,,
એવું છે,
હું બાકી સારૂ, કેમ છે તબિયત પાણી સારા,
તબિયત પાણી હારા મારા હો,
એ આવું છે એમ ને. હું વરસાદ બરસાદ છે કે અત્યારે હાલમાં,
વરસાદ હમણાં હતો બે દિ સતત પડ્યો,
હ હ
એના પહેલા અઠવાડિય હતો. પછી બે અઠવાડિયા દેખાણો. પાછો હમણાં બે દિ હારો પડી ગયો.,
હમ અત્યારે હાલમાં વરસાદ નથી ચાલુ,
ના અત્યારે તો શરૂ નથી બે દિ પેલા હતો,
એવું છે. અમારે પણ અત્યારે, તો નથી જો પેલા સાત વાગ્યા હતો પછી સાત વાગ્યા પછી નથી હાલમાં તો, નકર તો લગભગ ત્રણ ચાર દિવસથી, એક ધારો શરુ જ હતો ધીમે ધીમે ધીમે ધીમે, એમ કે તડકો નીકળવા નથી દીધો વરસાદ ચાલુજ હતો ચાર પાંચ દિવસથી,
હા હા. તમે ઘરે હો કે,
બાર ભલે, ના અત્યારે તો આજે તો કોલેજ હમણા આવ્યો હતો. હમણાજ કોલેજ કામ હતો, કોલેજ આવ્યો હતો. બાકી તો ઘરે વયો જાવ કોઈ હારે ઘરે કારણકે ઘર અહીંયાથી નજીક થાયં પચીસ ત્રીસ કિલોમીટર થાય.
હ હ
એટલે ઘરે ક્યારેક ક્યારેક વયો જાવ ક્યારેક કોલેજે કામ હોય., તો અહીંયા બીજી ફ્રેન્ડ ની છે તો ત્યાં રોકાય જાવ,
એવું છે હું વાવણી થઈ ગઈ,
હે,
વાવણી થઈ ગઈ,
હોવ. વાવણી બાવણી તો બધું થઈ ગયું. એટલે ઘરેથી અહિંયા કોલેજનું કામ હતું, તો પછી હું કહું હાલોને કોલેજ વયો જાઉં. એટલે કોલેજ ના કોલેજે આવ્યું. ને જમી બમીને ફ્રી થઈને બેઠો તો, તો તો હાલને બાલ્કનીમાં ઘણીક ફોન જોયો. તો પછી યાદ આઈવી. હું શૈલેષભાઈના હાલને કોલ કરું, શું કરતા હશે?
એવું સે. હુ કેઈ વાવણી?
બસ વાવણી સરસ થઇ ગયા. અત્યારે તો આ મગફળીને એ બધું ઊગી ગયું. સોયાબીન બે વીઘામ વાયા.
હા, હા.
ને બાકી દસેક વીઘામાં તો મગફળી સે. ને બાકી સાત વિઘા, સાત વિઘા સાત સે, ને એક ચાર વિઘાનું બગીસું છે.
એવું સે! હમ્મ.
બાકી તો તમારે? અમારે
અમે તો હું કેઈ? ઈ ઘરના-ઘરના વાઈ. ને એટલું કાંઈ અમારે વેસવાનું કે ન હોય, ઘર ના વ ઘર પૂરતી કરે.
હા. થોડીક જમીન હોય. એટલે પસી ઘરનું જ થઈ જાય, પસી તેમાં તો ક્યાંય વેસવા-બેસવાન નો હોય, ઘરનું થઈ જાય એટલે ઘણું.
હમ્મ. ને હું અહિયાં હું કેઈ, અમદાવાદ બાજુ કોલેજ કરું.
હમ્મ-હમ્મ. એવું સે એમને. તમે તો એસ વાયમાં હશો ને કાં?
હા, હા. હમણાં એક એસ વાયમાં આવે ને, એફ વાઈ પૂરું કરીને.
હમ્મ. શું તમારી જુનિયર ની કોલેજ શરૂ થઈ ગઈ?
હા. એને તો ક્યાર ની એક તારીખ ની થઈ ગઈ હે. તમારે નથ થઈ?
ના. અમારે તો હજી તેઓ જુનિયરો, પહેલા એવું કીધું તું, અમે ત્રણ, ચાર દિવસ પહેલા પૂછવા ગયાં ને
હા.
ત્યારે તેને કાર્યાલયમાંથી અમને એવું કીધું તું, કે ભાઈ એકવીસ તારીખ સુધી હજી ક કોલેજ ના રાઉન્ડ્સ ચાલું સે આપણે ભાઈ એટલે એકવીસ તારીખ પછી ઈ કે અમે વેબસાઈટ ઉપર તમને તારીખ નાખશું, કે ભાઈ આ તારીખે હમણાં આજે સવારે એક બીજો ફ્રેન્ડ સે ને તેને એક જુનિયર નો કોલ આવ્યો તો, કે ભઈ ત્રેવીસ તારીખનું અમને કીધું સે આવવાનું.
એવું છે! ત્રેવીહ તારીખે થાય એમ ને?
હમ્મ. શું તમારે ઓલાં આપણે હમણાં બે કાલે કેમ્પ થાય સે, તે સે કે તમારા કોલેજ માંથી?
ના અમારે તો એવું ઈ કેમ્પ ના હોય. અમારે હેને હુ કેવાય, કેમ્પ કે એવું કાંઈ હોય નહીં.
હમ્મ.
અમારે હે ને આમ હુ કહેવાય સ સેમિનાર વધી જાય.
હમ્મ. અમારેઈ કાલે કેમ્પ સે. યુવા, કાલે અમારે કેમ્પ સે.
સેમિનાર
હમ્મ. અમારે એવા સેમિનાર તો સાલુ જ હોય, પણ કાલે કેમ્પ સે, યુવા સદન સેવા સમિતિ નું. તો ઈ પેલા સાસણમાં હતો. પણ સાસણમાં વરસાદના કારણે ને ત્યાં કેન્સલ થયો. ને કેમ્પ લંબાણો. બાકી તો પહેલા તો સે ને લગભગ કેટલી લગભગ ચૌદ તારીખે જવાનું, તો હા ચૌદ પંદર તારીખે
હા હા.
ત્યાંથી ને ભારે તેના કારણે ત્યાંથી કેન્સલ કરી ને સાસણ થી પછી અયા જુનાગઢમાં જુનાગઢમાં લઈ તો.
હમ્મ.
હવે કાલે સવારે જાય છે. કેમ્પમાં નવ વાગે મેસેજ હતો કે ભાઈ કાલે જે કેમ્પમાં જ જે લોકો જોઈન્ટ છે, તે સવારે નવ વાગે પહોંચી જાય.
એવું મતલબ કેમ કઈ સાઈડ છે.
હમ કેમ ગાંધીગ્રામ નથી. આપડે જુનાગઢમાં કઈ ખબર નઈં બેર જ જોઈએ. હા જુનાગઢમાં ગાંધીગ્રામ છે, ને ત્યાં જફર ગ્રાઉન્ડ છે. જફ્ફર ગ્રાઉન્ડમાં જ કેમ કરે છે.
એવું છે. મતલબ અ્યાં કરવાનું હોય કઈ ખબર
હમ ત્યાં મને તો ખબર નથી, પણ બીજા ફ્રેન્ડ લોકો જાય છે ને. તે એવું કેહેતા હતા કે ભાઈ. ત્યાં કઈક નવું નવું જાણવા મળશે પૂર આપત્તિને એવું બધું કરાવશે. એમ તેમને એવું કેતા હતા. મને ખુદે તો ખબર નથી કઈ.
એ હો.
હમ મને ખબર નથીપણ તે લોકો ફ્રેન્ડ જવાના છે. ને જે ફ્રેન્ડ લોકો તે એવું કેહેતા હતા કે ભાઈ આપણે ત્યાં યુવા સદન સમિતિ એટલે કે યુવાને કેવી રીતે યંગ બનાવે એટલે કોઈ પણ આપત્તિ આવે. કે કોઈ પણ મુશ્કેલી આવે તો કેવી રીતને સમજાવુંને એવું કે દા
હમ એના કરતા હું ક સાસણમાં કે એમ બત તો બઉુ મજા આવે એમ.
હા. સા વાસણમાં ન તો તેને અત્યારે મજા કેમ કે્યાં નેચરને બધું સારું છે. એમ કે વરસાદ થઈ ગયોશે એટલે અત્યારે ત્યાં નાનું નાનું ઘાસને બધું નેચર ચાલુ થઈ ગયશે હશે. પણ ત્યાંથી કેન્સલ કર્યો ભારે વરસાદના પણ અમણા
હ, હ.
એટલે અંયા કેન્સલ કર્યું. અત્યારે હાલમાં જંગલ વિસ્તારમાં કેમ્પ કરવું તે મુશ્કેલ છે. કેમ કે ત્યાં સાત દિવસ રહેવું પડે એમ સે કેમ્પમાં.
એવું છે.
હમ, અમારે કોલેજથી એવો મેસેજ છે, કે ભાઈ સાત દિવસ ત્યાં વિદ્યાર્થીઓને રોકાવાનું છે. એન્ડ કપડાં વપડા અને ચાદર ને જે પણ વસ્તુ જોતી હોય તે લઈએ.
અચ્છા, એટલે રોકાવાનું એ પણ શું કેવાય કે કોઈકને આવી જવું હોય તો ઘરે આવી જવાથી.
હવે એ તો ખબર નહિ ગદાચ તો, અવાજ આવવા દેતા કેમ કે જુનાગઢથી તો તો બાજુમાં થઈ જાય. અમે ગ્રહ કોલેજથી લ લગભગ અંદાજીત છે. ને પાંચસોક મીટરની દૂરીમાં હશે.
અચ્છા, એવું હૈ.
હા, પાંચસો મીટરની વધારે ગ્રાઉન્ડ જ્યાં તેને કેમ કરવાનું વધીને એક કિલોમીટર થઈ જાય. અમારે ખોલી દીધી.
હા, હા.
એટલે ત્યાંથી તો તેને અવાજ દઈ.
હ, હ
એટલે કદાચ તો આવવા દેતા હશે પણ તમારા ગ્રુપમાં એવો મેસેજ હતો કે ભાઈ જે પણ વિદ્યાર્થી તેને કેમ્પમાં જવાનું છે તે લોકોને બેડશીટ ને એવું બધું સાથે લઈ જવુ બેગને સાત દિવસ ભાઈ સાત દિવસ ના કપડા ને લઈલેવું એવું કીધું તું.
એવું છે તો હું કેવાય કે
ટીવાય વાળા પણ છે હા ટીવાય વાળા અને એસ વાય વાળા ને છે એફ વાય વાળા ને હજી નથી ત્યાં. શું ગર્લ્સને નથી, બોયઝ નેજ ઓન્લી. છોકરાઓશે બધાં છોકરીઓને તો નથી ત્યાં.
ને હુ કેવાય કે સાત દિવસનો કેમ્પ શરૂ હોય તો ભણવાન શરૂ રેય કે બંધ રે?
હા, તે અમે સરને કીધું તો આજે અમે સર કોલેજ જઈએ ને ત્યારે સરને અમે પૂછ્યું કે સર સાત દિવસનો કેમ્પ છે તો તે લોકો જાશે તો અમારે કોલેજ શરૂ રેશે કે તો સરે તો એવું કીધું કે ભાઈ અમુક સર જે કેમ્પમાં જાશે. ને તેના લેક્સર કેન્સલ હશે, બાકીના સર તો આવશે.
એવું છે બાકી તો હું કેવાય નો લેક્ચર હોય તો ઘરે વહી જવાય, આટો મારવા નહીં.
હમ, અમારો હતો પણ સર એવું કીધું કે ભાઈ બે ત્રણ સર જવાના છે. કેમ્પ માં તેમનો લેક્સર કેન્સર જ. બાકી અમે લોકો તો અહિયાં છીએ તો અમે લેક્સર અમે લોકો તો લેક્સર કન્ટિનુ લેશું કારણ કે અમારે એસ વાય માંથી હાલમાં દસ જ છોકરા છે. ટીવાયમાંથી વધારે છે. તો આપણે એક એસવાય ની બેસ બંધ નહી કરશું કેમકે અમારે હાલમાં ત્યાં.
હા, હા.
કેમ કે અમારે લેબનું રિેનોવેસન હાલે પેલા કોલેજ નું રિનોવેશન હાલતું તું કોલેજનું રિનોવેશન પૂર્ણ થયું. એન્ડ હજી થોડું ઘણું બાકી છે પણ તે તોયતે પ્રિન્સિપાલ એવું કેતા તા કે ભાઈ ઈ તો સાલું સમયમાં કે
એવું જ.
ખોટી એમાં કોલેજ બંધ કરવાની જરૂર નથ અત્યારે હાલમાં લેબ પ્રેક્ટિકલ લેબ બંધ છે કેમ કે ત્યાં રિનોવેશન ચાલુ છે તેના કારણે બનશે એટલે આપડે ઈકે ભાઈ એસવાય વાળાની બેન્ચ બંધ નહી હાલમાં ટીવાઈ વાળા ને બંધ છે લો હમ ટીવાય વાળાને બંધ છે કેમ કે તેમાંથી વધારે મોસ્ટ ઓફ વિદ્યાર્થી જાય છે કે બધી ન બગડે એટલે ટીવાય છેલું વર્ષ છે એટલે ઈકે બંધ રાખીએ ઈકે
એમ
તેને બે રજા છે જો કાલ તે બુધવાર તે સામા બુધવાર સુધી રજા છે સામા બુધવારે એ લોકો આવશે ત્યાં સુધીને રજા હમ એક અઠવાડિયાનો ગેમ છે એટલે તે લોકો ને ત્યાં સુધી રજા પણ અમારે તો એસવાય વાળા ને તો એને એવું કીધું કે ભઈ આપડે બેચ શરૂ રાખશું
હમ હમ અમારે એવુ કઈ કેમ્પ તો નતો પણ એ હું સાયન્સ સિટી એક એક દિવસ માટે લઈ ગ્યા તા ખાલી
હમ તમારે તો અહીંયા થી સાયન્સ સિટી ઓરી નઈ ને એટલે વાંધો ન આવે અમારે પણ અય થી સાસણ તો નજીક જ થાતું તું પિસ્તાલીસ કિલોમીટર થાય આયથી સાસણ
હા
પણ ત્યાં વરસાદ એના કારણે અહીંયા જુનાગઢમાં કેમ્પ કરી નાખ્યો.
એવું છે.
હું બાકી તમારે તો શાંતિ હશે.
તો આવ જાતી.
એક દિવસ નો કેમ્પ તમારે શું સાયન્સ સિટી .
હા, એક દિવસ નો કેમ્પ તો ન કેવાય સવાર માં લઇ જયા હતા આખું હું કે. સાયન્સ સીટી આખો દિવસ ફેરવ્યું હતું ને પછી હાંજક પાછા વઈ આવ્યા હતા અમે લોકો.
હું.
બાકી તો હું કે વાય કે એવું કાંઈ આમાં આ સાત, આઠ, દિવસ નો એટલો કેમ્પ હોય જ નહી અમારે.
હ, હ. પણ જોકેને હાલમાં તો સાયન્સ સિટીમાંને એક દિવસ લઇ જાય તો પણ ઘણું છે કારણ કે. ત્યાં તો ઘણા બધા જોવાલાયક વસ્તુ મે છે. એ જ ને બહુ મસ્ત જોવાલાયક છે. અમે લોકો લગભગ દસ. ભણતા ને દસમું ત્યારે ત્યાંથી સાયન્સ વાળા ને લઈ જતા. અમારે સ્કૂલેથી.
હ. હ.
એમાં ત્રણ વેકેન્સી સીટ ખાલી હતી. એટલે અમને લોકો દસમામાં હતા ને એટલે અમને પ્રોવાઈડ કર્યા કે ભાઈ તમારે લોકોને આવવું હોય. તેમાંથી અમુક, અમુક વિદ્યાર્થીને, સાયન્સ કરવાનું હોય કે આવો. અને તમારે સાયન્સ કરવાનું હોય, તો કે તમે લોકો આવો, તો અમે લોકો પાંચસો રૂપિયા ભરી. હ. હ. ને તે સાયન્સ સિટી ના પ્રવાસ માં ગયા હતા. તો અમે લોકો રાતે નીકળ્યા હતા. લગભગ હા રાતે નીકળીયાા, તો સવાર જતા અમદાવાદ અમે પહોંચી ગયા હતા. અહીંયા થી.
હ.
ને સવાર તે. સવાર થી લગભગ પાંચક વાગ્યા સુધી અમદાવાદ સાયન્સ સિટીમાં રખડીયા.
હા
પછી પાંચ વાગે ત્યાંથી આપડે નીકળી ગયા, તો બીજે જગ્યાએ ગયા. એ પછી સીધે સીધા આપણે ઓલા પણે ગયા હતા ક્યાં?. યાદ નથી આવતું સાલુ નામ ભુલાઈ ગયું ત્યાંથી ત્યાં ગયા ને. હોટલમાં જમીન પછી નીકળી ગયા હતા અમે લોકો એવું અને બીજે દિવસે હા એક જ દિવસ નો અમારે ત્યારે પ્રવાસ હતો અને બીજે દિવસે સવાર માં સીધા સવારમાં પાછા સ્કૂલે પહોંચી ગયા હતા.
હ. હ.
હ બાકી તો બ મજા આવી ગઈ એમ કે સાયન્સ સિટીમાં ઘણું બધું જોવા લયક છે અત્યારે હાલમાં અમે લોકો પૃથ્વી ના ગોળામાંને ઘણું બધું ગયા છે હ.
સારું કેવાય એક દિવસ માં એટલું બધું ફરી ગયા તો
હું. અત્યારે હાલમાં સાયન્સ સિટીમાં જોવાલાયક ઘણું બધું છે.
હા હા ઘણું બહુ હજી તો. તમે તો કેટલા માં વર્ષે આવ્યા હતા. બે જણાને લઈને કેટલા આવ્યા હતા. ત્રેવીસ માં હતું કે, બાવીસ, ચોવીસ માં એમ ને
હ બે હજાર ચોવીસ માં આવ્યા ત.
હ, તો એના પછી તો ઘણું નવું આવી ગયું છે. અમે હમણાં ગયા થા ને એટલે ખબર એમ.
હ કેમ કે અત્યારે હાલમાં તો ત્યાં ઘણી. ઘણી, ઘણી ટેકનોલોજી થઈ ગઈ છે ને અમે લોકો ગયા ત્યારે તો ઓછી ટેકનોલોજી હતી.
હા હું બેન.
તો પણ ત્યાં કેમ કે ખુબ અહ મસ્ત બધું હતું ત્યાં જોવાલાયક ઘણું બધું છે આપડે જાણવા લયક હ ઘણું બધું છે એમ સાયન્સ વાળાને.
હા.
હા એ તો અમને તો અમને લોકો ને થયું હતું કે ત્યાં તો શું જોવા લયક હોય પણ ત્યાં ગયા અત્યારે ખબર પડી કે ભાઈ આપડે સાયન્સ માટે પણ ઘણું બધી જાણ હે. જાણવા લાગે ઘણું બધું ફિઝિક્સને લગતી તમામ વસ્તુ છે ફિઝિક્સ કેમિસ્ટ્રી બાયોલોજી અને બધી વસ્તુ છે સાયન્સ ને લાગતી તમામ વસ્તુ ત્યાં છે.
હા હા જી હા.
કેમ કે આપડે આપણને આપણે લોકો સાયન્સ કર્યા એટલે તેના વિશે ખ્યાલ હોયને ત્યાં જઈએ તો આપડે પડી કે આ બધું થાય થાય ક્ટિકલ એ રીતે.
હા એ તો આર્ટસ વાળા પણ ગયા હોય ને તો એને પણ મજા હું કે બેના વિચારો અલગ અલગ હોય એમ. આપડે હું કે આમ કે હમજતા હોય ને એનો વિચાર શું કે આમ જોવામાં હોય મજા લેવા માટે એમ.
આપણને ખબર હોય કેમ કે આપડે સાયન્સ વિશે સ્ટડી કરેલ છે આપડે હોય કે ભાઈ આ આ બધું થઈ જાય.
હા એજ ને.
શું વાંધા નહીં ભાઈ પાછા ક્યારેક જઈએ તો કોલ કરજો બાકી ફ્રી હોય તો તમે સામેથી કરજો.
અરે કઈ વાંધો નહી આ બાજુ આવ